કેમ
બસ મજામાં તમે બોલો તમે કેમ છો
બસ એકદમ મજામાં આજે મને એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવી છે ડિજીિટલ યુગમાં મુસાફરી કેટલી બદલાઈ ગઈ છે એના વિશે
ખુબ સરસ વાત છે
હા પહેલાના સમયમાં લોકો કાગળના મેપ વાપરતા હતા
હા ને અને લોકો રસ્તા પૂછતા પૂછતા ડેસ્ટિનેશન સુધી પહોંચતા હતા
હા હા હવે તો ગૂગલ મેપ્સ વગર લોકો ઘરની બહાર જ નીકળતા નથી
સાચી વાત છે બિલકુલ સાચું લોકો ઘરની નજીક પણ કયો રસ્તો જે ભૂલી જાય છે
હા ટું ટ્રાવેલ કરતા વખતે સૌથી વધુ કઈ એપ વાપરે છે
હું તો હોટલ બુકિંગની એપ વાપરું છું ટ્રાન્સલેશન એપ વાપરું છું અને વેધર શું બતાવે છે એ એપ વાપરું છું
હું બન લગભગ આ બધી એપ વાપરું છું પણ હું હું હોટલની એપ નથી વાપરતો કારણ કે ત્યાંના પ્રઇસ ને આપણે હોટલમાં રૂબરૂું જોઈએ એના પ્રાઇસ અલગ હોય છે
બધાની અલગ અલગ માણેતા હોય
હમ સાચી વાત
મોબાઈલ હવે ટ્રાવેલ કમપેનિયન બની ગયો છે નહી
હા સુ શું દિવસો હતા એક જ ડિવાઈસમાં બધું જ આવી ગયું છે મેપ કેમેરા પેમેન્ટ કોમ્યુનિકેશન ટિકિટ બધું જ આવી ગયું છે
હવે મોબાઈલ થી સેકન્ડસમાં ટિકિટ બુક થઈ જાય છે
હા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જોઈને લોકો ડેસ્ટિનેશન પસંદ કરે છે શું દિવસ આઈ ગયા છે
એ પણ સાચું છે બધી જગ્યા ફિલ્ટર્સથી સુંદર લાગે છે
હા તેને ક્યારે સોશિયલ મીડિયા જોઈને કોઈ જગ્યા પર જવાનું મન થયું છે તને
અ એવું તો ઘણા બધા પ્લેસીસ છે જેવું કે દુબઈ થઈ ગયું સ્વિઝરલેન્ડ થઈ ગયું
હા મને પણ દુબઈ તો જવું બહુ જ ગમે છે પણ શું કરીએ અત્યારે જવા એવી પરિસ્થિતિ નથી ગામમાં એવો બી બીસી છું ને કે જવાતું જ નથી
હા પણ ટ્રાવેલનોો તો અસલી આનંદ ફોનમાં જોવા કરતા આંખોથી જોવામાં છે
હા એજ છે બહુ સરસ વાત કરી શકમે
હ આજે લોકો ફોટો લેવામાં એટલા બિઝી હોય છે કે મુમેન્ટ એન્જોય કરવાનું ભૂલી જ જાય છે
ઓહ બિલકુલ લોકો પેલા કેમેરામાં ખોલે છે અને પછી જગ્યાને જુવે છે એમ કરતા પેલા આપણે આંખોથી જગ્યા જોવ તો સારું લાગે
ડિજિટલ ટેકનોલોજી એ સેફ્ટી પણ વધારે છે
હા લાઈવ લોકેશન શેર કરી શકાય છે આપડાથી અને બધું એક સયઝ કામ આપણે ડિજટલ ટેકનોલોજીથી કરી શકીએ છેએ
જોકે ટિકિટ થઈ ગયું હોટલ બુકિંગ થઈ ગયું પછી એમજ એમરજન્સીમાં પણ હેલ્પ બધી સરળ બની ગઈ છે
હા તમે ખુબ મોટી વાત કરી છે મોટી સુવિધા ઇન્ટરનેટથી મળે છે ઈમરજન્સી કોલ
સાચી વાત ઓનલાઈન રિવ્યુઝ પણ બધું બહ યુઝફુલ હોય છે પણ અમુક વાર સાચોક રિવ્યુઝ પણ હોય છે
હા પણ બીજા ટ્રાવેલર્સ ના એક્સપિરયન્સથી ડિસિઝન લેવામાં મદદ મળે છે બિલુલ
પણ દરેક રિવ્યુ પર અંધો ભરોસો કરવો જોઈએ નહી
બિલકુલ નહીં ફેક રિવ્યૂઝ પણ હોય છે એમાં આપડે બિલકુલ ધ્યાન રાખીને ર વ્યુ પર ભરોસો કરવો જોઈએ
સાચી વાત છે તો ઓફલાઈન એપ ડાઉનલોડ કરી શકાય
હા ખાસ કરીને હિલ સ્ટેશનમાં કરી શકાય ક્યાં નેટવર્ક ના આવે એટલે
અચ્છા ઇન્ટરનેટ વગર મુસાફરી મુશ્કેલ લાગે છે
થોડી લાગે છે પણ ઇમ્પોસિબલ તો નથી જ
મને લાગે છે કેટ ટેકનોલોજી પર વધુ ડિપેન્ડન્ટ થઈ ગયા છે
મને પણ એમ લાગે છે પણ આજે લોકો પોતાની સબઝર્વેશન સ્કીલ ઓછી વાપરે છે.
હાચી વાત છે પેહલા લોકો યાદ કરતા રાખતા તા ક્યાં ટન લેવાનો હવે તો જી પી એસ બધું કરી આપે.
હા પણ ડિજિટલ યુગ એ ટ્રાવેલિંગને અફોર્ડેબલ પણ બનાવ્યું છે.
હા ઓનલાઈન કમ્પેરિઝનથી પૈસા બચી શકે છે.
હા મારા માટે બેલેન્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપડે માટે.
હા ટેકનોલોજી નો ઉપયોગ પણ કરવો અને અસલી મુસાફરીનો આનંદ પણ લેવાનો.
હા પણ હવે એમાં શું છે આ ડિજિટલ પેમેન્ટ એ પણ મુસાફરી બહુ સરળ બનાવી દીધી છે.
હા હવે કેશ સાથે વધુ ફરવું પડતું નથી.
સાચી વાત. મોબાઈલ વોલેટ અને યુ યુ પી આઈ થી ઇન્સ્ટન્ટ પેમેન્ટ થઈ જાય છે બાળકો ખુબ યુઝ કરે છે તેનો.
હા બિલકુલ હોટલ હોટલ, રેસ્ટોરન્ટ, ટેક્સી બધું ઓનલાઈન પે થઇ જાય છે.
હા પણ બેકપેક તરીકે થોડા કેશ સાથે રાખવા જોઈએ નહીં આપડે એવું નહીં લાગતું તમને?
હોય છે.
હમ્મ અને ટ્રાવેલ પ્લાનિંગ કેટલા દિવસ પહેલા કરવી પડે છે?
હું લગભગ જે દિવસે જવાનું હોય એના પેહલા દિવસે જ બધું પ્લેનિંગ કરતો હોઉં છું.
ઓહ! સોશિયલ મીડિયાથી રિસર્ચ સરળ બની જાય છે. ને એનાથી.
સોશિયલ મીડિયા એવું વાપરતા નથી ટ્રાવેલ કરવા માટે.
ઓહ! એ કઈ રીતે?
કેમ કે લોકો બધા વિડીયો જોઈ લે છે પછી એકચુઅલ જગ્યાની સરપ્રાઈઝ કોઈ મહત્વ રાખતી નથી.
ઓહ. બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે.
મુસાફરીમાં થોડું એક્સાઈટમેન્ટ અને મિસ્ટ્રી પણ રાખવું જોઈએ ને.
હો ટકાની વાત. હું ટ્રાવેલ કરતા વખત ફોનનો સ્ક્રીન ટાઈમ ઓછો રાખું છું.
બઉ સારી હે બટ પાડવી છે તમે તો.
હા ને હું દરરોજ એક કે બે કલાક માટે સોશિયલ મીડિયા બંધ રાખું છું.
એ તો અસલી એક્સપિરિયન્સ વધે છે હું ટ્રાવેલ કરું તો સોશિયલ મીડિયા ડીલેટ જ કરીને નીકળું.
તને ફોટો લેવું ગમે છે?
હા મને તો દરેક મુમેન્ટ રેકોર્ડ કરવો ગમે છે.
ઓહો સરસ મને પણ મેમરી દિલમાં સ્ટોર કરવી ગમે વધુ ગમે છે. ટેકનોલોજીથી લેંગવેજ બેરિયર પણ ઓછો થઇ ગયો છે.
સાચી વાત છે એમ કઈ મેમરી કેમેરા કરતા પણ વધારે સુંદર હોય છે?
બહુ બધી મેમરીઝ હોય છે જેમકે કોકનું મળવું, કોક સાથે વાત કરવી
ખુબ સરસ ખૂબ સરસ બીજા બિલકુલ બિલકુલ બીજા રાજ્યોમાં ટ્રાવેલ કરતા સુવિધા ખુબ ઉપયોગી છે.
હા બિલકુલ ને કોમ્યુનિકેશન ઈઝી બની જાય છે આપણા માટે.
અચ્છા સર સરસ સોશિયલ મીડિયામાં હિડન પ્લેસીસને ફેમસ પણ બનાવી દીધા છે શું કેવું ત
હા પણ એનાથી ઓવર ક્રાઉડિંગ પણ થઈ જાય છે અમુક વાર.
હા એ ક્યારેક શાંત જગ્યા પણ ભીડ થઈ ભરાઈ જાય છે.
એટલે જ આપણે રિસ્પોન્સિબલ ટ્રાવેલર બનવું બહુ જરૂરી છે આપણી માટે.
હા રિસ્પોન્સિબલ ટ્રાવેલર એટલે શું?
એન્વારમેન્ટનું ધ્યાન રાખવું, ગાર્બેજને ફેકવું અને ગાર્બેજ ના ફેંકવું અને લોકલ કલ્ચરનુ સન્માન કરવું એ એક રિસ્પોન્સિબલ ટ્રાવેલરની નિશાની છે.
હા એ તો આપડે તમે કેવી રીતે લોકોને સમજાવશો કે રિસ્પોન્સિબલ ટ્રાવેલર કેમનું બનવું?
હા બિલકુલ. અ પર્સનલ ટ્રાવેલ અસિસ્ટન્ટ બહુ કોમન બની જશે જેમ કે આપણે એ આઈ ને પણ પૂછી શકીએ છે ફ્યુચરમાંની મુસાફરી બદલાશે કે નહીં એમ કે એ એટલે એ આઈ ઈન્ટરનલી પણ બનાવી શકીએ છીએ.
સાચી વાત છે સાચી વાત છે તમારી.
પણ અંતિમમાં ડિસ્કશન તો માણસને જ લેવો ડિસિઝન તો માણસને જ લેવો પડે છે નહીં.
હા પણ તેના માટે અવેરનેસ તો કરવું પડે ને કે આ રિસ્પોન્સિબલ ટ્રાવેલર નો મતલબ શું.
બિલકુલ, ટેકનોલોજી ગાઈડ કરી શકે પણ આપણેે મુસાફરીનો આનંદ આપણાને લેવો હોય તો અલગથી એ લોકા સિવાય
બિલકુલ બિલકુલ સાચી વાત છે સાચી વાત છે તમારી મને ખુબ આનંદ આયો તમારા જોડે વાત કરીને.
મને પણ ખુબ આનંદ આવ્યો હા ચલો આપણે મળીએ.
હવ મળીએે મળીએે.
હમ્મ.